હા.
અવાજ આવે છે?
હા, હા, આવે છે, આવે છે, બોલો મજામાં?
હ મજામાં. અત્યારે તો કેવો ટાઈમ થઇ ગયો છે ને. નાના નાના છોકરાઓને કાપ ઘણું બધું આવડી જાય મોબાઈલ માં
અરે હા મારો નાનો ભાઈ છે ને મને તો ખબર છે.
હમ
તરત ફોન લઈને પાસવર્ડ નાખી. તેને ગેમ રમવા લાગી જાય આ કરવા લાગી જાય.
ગેમ તો ઠીક છે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બી બનાવી લે ગમે તે એપ ખોલીને બી ચાલુ કરી નાખે.
ઓ હા એટલે નાનપણથી એ લોકોના હાથ માં ફોન આવીઈ જાય ને એટલે.
એજ તો એ તો મોબાઈલમાં સોનો ચાલુ કરી દે આપણને તો યાદ પણ નથી આવતું કે આપણે નાનપણમાં ક્યારે મોબાઈલ જોયો હતો.
અરે મને તો કોરોના વખતે મળ્યો હતો.
સેમ મને પણ મને તો એના પછી મળ્યો હતો.
અ મારે કેવું ઓનલાઈન લેક્ચર ચાલુ થવાના હતા ને કોરોના વખતે ત્યારે મળ્યો તો મને. પણ અત્યારના છોકરાઓ તો હા હા.
નાનપણથી જ મોબાઈલ મળી જાય છે. છ મહિના ના છોકરા આવડ છ મહિના નાના છોકરાઓ મોબાઈલમાં જોતા હોય છે. છ મહિના ના છુ. છોકરાઓ મોબાઈલમાં રીલ્સ જોતા હોય. અમે બી દેવું નાખ
હ હમ. કેવી અસર થાય નને એના દિમાગ ઉપર કારણ કે એનું દિમાગ તો હજુ વિકસિત થતું હોય ને.
હા એની સામે ફોન ચાલુ કરીને મૂકી દે જોતો હોય અને પછી બીજા ઘરના કામ કરતા હોય મોટા લોકો
હા એટલે એમાં કેવું છે પજવેને થોડું એટલે પેલું શાંત ને એટલે હાથમાં ફોન આપી દેવું.
હા એમની પાસે લાસ્ટ જ ઓપ્શન એ હોય કે ફોન આપી દઈએ એટલે સારું થ જાય.
હા એવું ના હોવું જોઈએ ખરેખર તો કારણ કે નાના બાળકો જે હોય ને એ શરૂઆતમાં તો તેમના દિમાગનો હજુ વિકાસ જ થતો હોય. તો એ જે એને જે અસર છે એ બહુ ખરાબ. થઈ ના દિમાગ ઉપર
એજ તો
આપણે ઘણી વાર જોઈએ છે ને ચીડીયાપણ ને બધું
હા, હાથમાં મોબાઈલ આવે એટલા ખો દિવસ સ્ક્રીન ટાઈમ અજ કેવાય એ લોકોને જોયા રાખે પછી. પર ધીમે ધીમે આદત બને પછી આદત માંથી મોટી ટેવ બની જાય અને ટેવ માંથી વ્યસન બની જાય. અને ચો પછી ના મલે એટલે દમ પછાડા કરે રડવા માંડે એવું કરવા લાગે.
હમ્મ.
ફોન આ પછી આપવો જ પડે મા બાપે. એના કરતા પહેલા સુધી ના આપવો જોઈએ ફોન તો.
હા. અને અએ છે એવું કે મા બાપ ને જ અમુક વા તો ફોન ની લત લાગી હોય છે.
હા, એ પણ સાચ અછી વાત છે એ લોકો કર જયંત શીખતા હો.
હા. એટલે પેલું જે બાળક હોય રમવા માટે કે ગમે તે કરવા માટે બોલ આવે તો એવું એ લોકો કરી ના શકે તો પછી એ ફોન જોતા હોય એટલે એને પણ ફોન આપી દે
હ એ લોકો ફોન જ જોતા હોય એ લોકો પાસે બાળકો મરે ટાઈમ જ ના હોય તો શું કરે પછી.
હા.
એટલે આપડે ઘરે થી જવી શઆત કરવી જોઈએ કે એમની પાસે ટાઈમ બતાવીએ કે પછી એમની જોડે બેસીએ ટાઈમ ઓછો કરી દેવો જોઈએ.
ની આંખો પર પણ ખરાબ અસર પડે છે ને.
હ સ્ક્રીન ટાઈમ વધી જાયને એટલે
ના નાના બાળકોને ચશ્મા આઈ જાય છે.
હા ફોન એક ઉપયોગી વસ્તુ છે પણ એટલા નાના છોકરાઓનો ઉપયોગી વસ્તુ નથી. તો મોટા લોકો માટે છે. એ લોકો અમને હાથમાં ના આવવી જોઈએ.
હા અને એમના શારીરિક જે શરીર હોય એમના પર પણ એની ઘણી બધી અસરો જોવા મળે છે.
હમ
કારણ કે એકની જગ્યાએ બેસી રે ને
હા એમની કસરત પણ ના થાય રમવા પણ બહાર ના જાય.
હા કારણ કે પહેલા તો કેવું હતું.
આવે
હા અને વેકેશન તો વેકેશન જેવું હો હતું જ નહ આપડે કેવું હતું નહી.
હા, આપડે તો બહાર જ દેખાડે હતા ઘરમાં આઈ એજ નહી. અને લોકો તો ઘરમાં બેઠા બેઠા જ કામ કરતા હોય ફોન જોતા હોય અથવા ટી વી જોતા હોય.
હા.
એવું છે.
ટી વી પણ કેટલા નજીક થી જોતા હોય છે.
હા, અત્યારે તો પાછા યુ ચીસ વધી ગયા ના ટવી ના. એટલે છોકરાઓ પાછા ટી વી માં તા હોય.
હા, મોટી મોટી સ્ક્રીન. હમ્મ. પણ જોકે જોવા જોઈએ તો એના સકારાત્મક ફાયદાઓ પણ છે મતલબ ઘણા એવા.
હા.
કે અહ કોરોના વખતે જોયને શિક્ષણ માટે કેટલું ઉપયોગી થયું તું.
હા, એ ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય. તેમાં એમાંથી જ વાંચવાનું બધું એમાં જ આવે ને ફોનમાં એટલા માટે ઘણો ઉપયોગી થયો છે એ ટાઈમે.
હા, ભાષા શીખવા માટે અને
અલગ અલગ વસ્તુઓ શીખવા માટે હા લર્નિંગ માટ ટે બેસ્ટ વસ્તુ છે.
પછી તમે બધું સર્ચ કરી શકો.
હા એલે
અને હા બોલો બોલો અરે
એજ કે
એવું જ કે બાળકોને જો મા બાપે ધ્યાન રાખવું જોઈએ એમ કારણ કે દરેક વસ્તુ ના ફાયદા ગેરફાયદા તો હોય જ.
હમ એટલે ઘરથી જ શરૂઆત કરવી જોઈએ કે આપડે મા બાપ પીચર્ મોબાઈલ ઓછો કરી દેવું જોઈએ. અને લોકોને સમજ જવું જોઈએ કે આપણે ટાઈમ રાખવો જોઈએ એમ કે ભણવા પર એની અસર ના થવી જોઈએ. પેલા થોડું ભણવાનું પછી મોબાઈલ કે જે પણ ટીવી જોતા હોય જોવાનું પછી રમવાનો ટાઈમ અલગથી હોવો જોઈએ. એવી રીતે સમય સાજ ચાલન કકાસિકવ જોઈએ.
અને બીજી બધી વસ્તુઓ જે છે એમાં બા બાપે બાળકોને વ્યસ્ત રાખવા જોઈએ.
હમ બરાબર છે.
એવી ઘણી બધી વસ્તુઓ હોઈ શકે.
હા
જેમ કે ગાર્ડનિંગ છે પછી
સ્પોર્ટસ છે. પેઇન્ટિંગ, ડાન્સિંગ સ્વિમિંગ
હા. તો કેવું બાળકને હા તો બાળક તા આ બધી વસ્તુઓ તરફ ઓછું જાય એમ.
એજ ને એટલે આમાં એવું છે ને કે નાનપણથી મતલબ પ હાથમાં પકડાયેલો હોય એટલે એમને ટેવ જ પડી જાય એટલે મતલબ એમને જોઈએ મતલબ જોઈએ એટલે એમને જરૂરિયાત બની જાય એવું થઇ જાય છે.
હા. અને અહ ગેમ્સ પણ અત્યાર તો એવી આઈ ગઈ છે ને?
હા, બહુ ડેન્જર ડેન્જર ગેમ છે.
જેમ કે ફ્રી ફાયર ને એ બધી.
હા, એ તો બહુ જ ખરાબ અસર કરે છે બાળકો ના મગજ ઉપર ક્રુરતા ફેલાવે એનું મારવાનુંને એવું બધું જ ફેલાવે.
હા, અને એમના ફોકસ પર પણ બહુ અસર પડે છે.
હા. ત્યારે તો રિસર્ચ કેવું કે છે કે ફોન જે લોકો ચલાવતા હોય ને નાના છોકરાઓ એ લોકો બોલતા ઓછું શીખે મતલબ બોલતા મોડા શીખે. બે અઢી વર્ષ ના બાળકો તો ના બોલી શકે એમ.
ઓ આ તો ઘણું બધું મતલબ આમ.
મો રસ કે જ
ગંભીર બાબત કેહેવાય ને કે આપડણે ના ધ્યાન કારણ કે બોલવું તો મતલબ આમ એક જરૂરિયાતની વસ્તુ છે કે બોલતા બાળક આટલા સમય શીખી જાય ચાલતા શીખી જાય.
ચાલતા શીખી જાય બોલતા ના શીખી શકે પછી પોતાના સગા સંબંધ જોડે વાતચીત કરવી કે સંબંધ સાચવવા એ બધું ઓછું એકલતા એકલતા થઈ જાય માણસમાં એમ એનો એવું છે એકલતા થઈ જાય.
હમ
પોતાની વાત જ સાચી પોતે જ સાચા મતલબ એવું થઈ જાય માણસ એમાંને એમાં
બરાબર તો આને ઘટાડવા પછી આપણેે અ પ્રયત્નો કરવા જોઈએ એવું થાય.
પ્રયત્ન તો કરવા જ જોઈએ.
હા
એનો ઉપાય એવ હ પોતે ઓછું કરવું. જોએ બરાબર એનો એક ઉપાય એવું થાય કે જ્યાં સુધી એ સરખી સમજણ ના આવે કે આનો ઉપયોગ શું થાય ત્યાં સુધી તો એકદમ જ દૂર રાખવું જોઈએ. સ્ક્રીન
એની જગ્યાએ પુસ્તકો આપવા જોઈએ.
હા મોબાઈલની જગ્યાએ પુસ્તકો
સર્જનાત્મક પ્રવૃતિઓ હા. હ એટલે એમ જ છેલ્લે તાર તો એજ નીકળે આ વસ્તુનો કે ફાયદા તો જો ગેરફાયદા તો બધી વસ્તુના છે. પણ એ તો હવે મા બાપ પર આધાર રાખે અને બાળક પર આધાર રાખે અને સમજણ શક્તિ પર આધાર રાખે.
એજમાં
અને છેલ્લે તો એજ કહેવાય કે જો મા બાપ ધ્યાન રાખે તો બાળક સારા રસ્તે જઈ શકે બધામાં ના પડે એ
એ જ ને,
સારું સારું કઈ નઈ.
સારું સારું! એજ મતલબ આપડે પોતે સંચાલન એવું કરવું જોઈએ, કે એ અવળા રસ્તે ના જાય ને સીધા રસ્તે જાય. એવી રીતે
હા એ તો છે જ
સારું સારું આના પર તો વાત ચાલતું જ રેવાનું છે. હ કારણ કે આ ભૂકંપ ગભ મુદ છે પતે છે નહી
હા!
હમ!
સારું, હા હા આવજો
હા!